કેમ છ મજામાં છો ને
બસ શાંતિ એકદમ
ઓ કેહું ચાલ અજકાલ
બસ આજકાલ ચાલે છે જીવન
ઓકે જીવનમાં તહેવાર આવે તો મજા આવે કેમ
એમાંરેથી તો જીવન છે આખો
સો ટકા સાચી વાટ આપણે બારે મહિનામાં દરેક મહિને કોઈને કોઈ તૈવહાર આવતા જ હોય હા એ તો આવતા જ રશે અને અલગ અલગ ધર્મના અલગ અલગ તહેવારો પણ આવતા હોય છે તો આપડે પેલો તહેવાર ચાલુ કરીએ તો બ જાન્યુઆરીમાં બધાનો પ્રિય ઉત્તરાયણ તહેવાર આવે પહેલાનો
હા એમાં તો બધાને
બધા નાના છોકરા થી લઈને બધા મોટાઓ સવારે ઉઠીનેા ધાબા પર આઈ જાય ને સવાર્થી સાંજ સુધી જોરદાર માહોલ હોય છે ઓકે આ ત્યોહાર તમે કેવી રીતે મનાવો છો ઉત્તરાયણ ને
અને આખા વર્ષથી રાજ જોતા હોઈય છીએ અને આ તહેવાર આવે એટલે સૌથી પહેલા તો એના આગલા દિવસે પતંગ ને કિન્યા કિન્યા બંધાઈ જાય પછી સવારે ઉઠીને ધાબા જવાનું હોય ને પછી સવાર થી ચાલુ થાય પતંગ ચગાવવાનું છેક સાંજ સુધી ચાલે અને મજા આઇ જાય આખા આકાસ રંગબેરંગી હોય પતંગથી અને એ લપેટ કાપ્યો સે એવો અવાજ આવે
સો ટકા સાચજી વચ્ચે ઉત્તરાયણ મ તો કઈ મજા જ હોય કલાક હોય છે જેવી ચૌદ તારીખ આવે જાન્યુઆરી મહિ મહિનાની એટલે લોકો આગલા દિવસથી જ તૈયારી કરવા માંડી જાય બધી
બરોબર સે એટલે તમે કેવીરી તે મનાવો છો આ તહેવાર?
અમે પણ અગાશીમાં ચડી જઈએ. પતંગ બતંગ ચગાવીએ. અને ચૌદ તારીખે ઉત્તરાયણ છે એટલે એના દિવસે આગલા દિવસે તો બજારમાં તમને જગ્યા જ નહી મળે ઊભા રહેવાની પતંગ બધું લેવાની. અને મોસ્ટ ઓફ તો હવે તો આપડે કેવું છે કે ભઈ અમુક તહેવાર આવે એટલે લોકો તહેવાર નથી મનાવતા પણ લોકો બાર ફરવા ઉપડી જાય છે લોકો.
આ વાતથી હું તમારી સેહમત છું. કેમ કે ઈ છેલ્લા પાંચ દસ વર્ષથી તમને ઉત્તરાયણમાં એટલો રસ જોવા નથી મળતો કેમ? એ લોકોનું જીવન ટાઈમ નથી રહ્યો અને બધા તહેવારોમાં રજ
માં રજા મળે એમાં બાર જતા હોય છે મૂળ તો સાચ હો ઉત્તરાયણ એવા પણ ઘણા બધા તહેવારો જેમ કે હોળી, ધુળેટી એ તમે કેવી રીતે મનાવો છો?
હોળી, ધૂળેટી માં તો કેવું સે કે હોળી ધૂળેથી જે પેલા રમતા હતા ને, એવી હવે રહી ન તી પેલા હોળી ધૂળેટીમાં કેવું હતું કે હોળીમાં તો પેલું અગની બારવા એ બધું હોય પછી ધૂળેટીમાં મેન મજા આવે. ધૂળેટીમાં આપણે સવારથી ઉઠી જઈએ.
જઈએ અને પછી બધા ભઈબંધોને ભેગા કરીને અને પછી કલર લગાવી એને હા તે એ જણાવો કે તમારો પ્રિય તહેવાર કયો?
અમારો પ્રિય તેહવાર દિવાળી છે.
સો ટકા સેમ ટુ સેમ મારે પણ દિવાળી સૌથી પ્રિય તહેવાર છે. દિવાળીમાં વર્ષ હા એકવાર દિવાળી આવે એમાં આપણે તો દિવાળીની અંદર આપણે મોસ્ટ ઓફ બધા ફટાકડા ફોડતા હોઈ આપણે ફરવા જતા હોઈ. બધા તહેવારોમાં દિવાળી બધાનો એકદમ પ્રિય તહેવાર એમ કહેવાય. બરોબર તમાર આ ખાસ તહેવાર વાણનું કારણ શું છે કારણ કે તો નવું વરષ આવે. દિવાળી માતો પહલે. દિવાળીમાં જેટલું તહેવારનું મહત્ત્વ છે એટલું ધાર્મિક મહત્ત્વ પણ દિવાળીમાં છે.
બરોબર છે.
જેમ કે લોકો લક્ષ્મી પૂજન કરે ચોપડા પૂજન કરે પછી લોકો ફટાકડા ફોડે લોકો મી મઠાઈઓ લાવે દિવાળીની અંદર
હા પણ ફટાકડા લાવે પણ દિવાળી થી આપડા વાતાવરણને બહુ નુકસાન થતું હોય છે.
હા એ તો છે જ વાત તવારનને નુકસાન થાય પણ હવે એ વાતથી તમારી સાથે સહેમત છું પણ દિવાળીમાં આપડા ફટાકડાની ફોટો પછી પછી ક્યારે ફોડીયે.
એ વાત સાચી પય આ ખા દેશમાં આટલા બધા ફટાકડા ફૂટે તો વાતાવરણને ને વૃક્ષ
એ વાત તો સેમ છે પણ હવે દરેક તહેવારમાં દરેક તહેવારની મજા છે એ માટે હવે.
મજા ન પણ આ મજા આગળ જઈ દુઃખ માં ના બદલાઈ જાય.
એ વાત તો તમારી સો ટકા સાચી છે દિવાળી ઉપરાંત બધાનો પ્રિયમાં પ્રિય તહેવારો એ છે છે નવરાત્રિ.
હા નવરાત્રી છે એમાં તમને કોઈ નુકસાન નથી બાકી તહેવારોની જેમ.
સાચી વાત છે સો ટકા ને ઉપરાંત ધાર્મિક તહેવારો પણ જેમ કે જન્માષ્ટમી શિવરાત્રિ પછી સંન્મત્સરી, ગણેશ ચતુર્થી
આ બધા તહેવાર ધાર્મિકમાં સૌથી પહેલા નવરાત્રી આવે ને પછી પ્રદૂષણ આવે.
તમે ના સૌથી પહેલા પ્રદ્યુષણ આવે પછી નવરાત્રી આવે છે.
અચ્છા
એટલે એટલે તમે એમ કહેવા માગતા હો કે નવરાત્રિ બે પ્રકારની આવે. એક ચેત્ર નવરાત્રિ મેં જ આપડે જે આસો આશા નવરાત્રિ જે આવે તે
બરોબર સે.
તો બંને નવરાત્રિમાં શું ફરક તમને એના વિશે કઈ ખબર છે?
ના મને એ કેમ કે એ હું નવરા એમાં ખાલી ગરબા રમતો હોઉં છું એટલે મને આ નવરાત્રીમાં કઈ ફરક નહી લાગતો આ બે નવરાત્રીમાં, કેમકે અમે તો મોજીલા લાલા નવરાત્રીમાં ગરબા રમીને મોજ કરીએ બાકી યારની તો મને કઈ ખબર નઈ અને તમને કઈ ખબર હોય તો અમને જાણકારી આપો.
એ સાચી વાત છે, ચેત ચૈત્રી નવરાત્રિમાં પણ ગરબા ઓછા રમાય છે, બાકી આશા નવરાત્રિમાં તો ખૂબ ગરબા રમાય છે. બાકી તો ઘણા બધા તહેવારો છે, જેમકે તમે કીધું કે પર્યુષણ પર્યુષણ કયા ધર્મોમાં મનાવવામાં આવે છે?
ભાજુસેન મેન જૈન ધર્મનો ખાસ તહેવાર સે, એ આઠ દિવસનો તહેવાર સે, આઠ દિવસમાં જૈન લોકો ધાર્મિક ક્રિયા કરતા હોય છે, એમનો આઠ દિવસ આમ રજાનો માહોલ જ હોય સે, આઠ દિવસમાં એ લોકો ધાર્મિક વધ ક્રિયા વધારે કરતા હોય છે, જેમ કે સવારથી ઉઠીને બે ટાઈમ પ્રતિક્રમણ મોટા મોટા તપ કરતા હોય અમુક હોય જે અઠ્ઠાઈ અઠ્ઠમ છઠ, માસક, ક્ષમણ એ બધા વગેરે જેવા તપો કરતા હોય સે, તેના કારણે તેમનું પુન્ય ખૂબ મળે સે, અને એ કર્મોનો ક્ષય થાય છે.
સો ટકા અટલે તમે કીધું કે પજુષણે મોસ્ટ ઓફ જૈન લોકોનો તહેવાર છે. આ તહેવાર બીજો કોઈ ધર્મ ધાર્મિક લોકો મનાવી શકે?
એમ તો વધારે તો જૈન ધર્મના લોકો જ મનાવતા હોય છે, પણ એમ બધા જે જૈન ધર્મને માનતા હોય અમુક એ લોકો પણ આમાં તપ પસર્યામાં ને એ બધામાં જોડાય સે, અને એમના પાપો કરેલા છે, એમનો નાશ
નાશ કરે સે, એક સો ટકા તમે એ વાત બિલકુલ સાચી કરી અને પ્રદૂષણ સિવાય બીજા કયા તહેવારો આવતા હોય છે, જૈન ધર્મો
જૈન ધર્મમાં પ્રર્યુષન સિવાય એક મહત્વ પૂર્ન તહેવાર છે, મહાવીર જયંતિ. આ મહાવીર જયંતિમાં એ દિવસે જૈન ધર્મના ચોવીસ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન નો જન્મ થયેલો છે, એટલે આ દિવસે સમગ્ર રાજ્યમાં અને એમ રજા હોય છે, અને આ દિવસે અલગ અલગ ગામોમાં બધામાં રેલી નીકળ તી હોય સે, આ મહાવીર જયંતિની અને ખુબ બસ જૈન ધર્મના લોક કો આને ઉત્સાહ રૂપે આ તહેવારને મનાવે છે.
છે, ઘણા બધા તહેવારો જેમ કે છે, અમુક એવા તહેવારો બી હોય છે કે જેના વિશે આપણને ખબર નથી હોતી.
બરોબર સે, એવા ઘણા તહેવાર સે કેમ કે તહેવારોની લિસ્ટમાં આખા વરસમાં કુલ પચાસથી લઈને સાહીઠ તહેવારો આવતા હોય સે. તો એમાં પન
છે જેમ કે રક્ષાબંધન
હા, રક્ષાબંધન છે, ભાઈ બહેનનો મહત્વનો તહેવાર સે, આખા વરસમાં એક જ વાર આવે સે. રક્ષાબંધન વિશે તમારે શું કેવું સ એ.
એ રક્ષાબંધનમાં ટો મસ્તફ ભાઈ બહેનનો તહેવાર તો છે જ પણ એ એ તહેવારમાં એક બીજું મહત્વ એવું છે કે એ એભ ને બધ્ધા બધા પરિવાર લોકો ભેગા થાય રાખડી બાંધે રક્ષાબંધન સિવાય બીજો બી એક તહેવાર તને ખબર જ એના આવી છે રક્ષાબંધન સિવાય ભાઈ બહેનો બીજો એક તેહવાાર છે.
ના એની મને કશો ખ્યાલ નથી તમે જડાવશો તો ખબર પડશે.
ભાઈ બહેનને મોસ્ટત વક્ષાબંધન પછી બીજો તહેવાર આવે છે જે દિવાળીમાં જ આવે છે ભાઈબીજ.
અચ્છા હા હા હવે યાદ આવ્યું ભાઈ બીજા એ તહેવા બી જબરદસ્ત હોય છે.
સાચી વાત છે એટલે આખું વર્ષ જે છે તહેવારથી જ ભરેલું છે.
હા આપની આ વાત થ તો હું સેમ જ છું કેમ કે આપણા જીવનમાં તહેવારો ના હોય. તો આપડે આખી જિંદગી જેમ છે. ચાલે છે સમય જતો રહેશે એમ જ ચાલતી હોય અને પરિવાર અને વચ્ચે સંબંધ કચાસ રહે છે અને તહેવારો ના લીધે એ કચાાસ પુરાઈ જાય છે અને તહેવારો ના લીધે આપણા જિંદગી માં ખુશી ની લહેર આવે છે આપના આ તહેવાર ના હોત તો આપનું શું કેવું છે.
તહેવાર ન હોત તો પછી તો આપણું જીવન તો અશક્ય છે કારણ કે જીવનમાં આપણ આન આનંદ જોઈએ કે આજેથી આપણને આનંદ પ્રાપ્ત નહી થાય લોકો ભેગા નહીં થાય લોકો એક લોકો પર પોતાના વ્યવસાયમાં લોકો લાગી રહેયા તહેવાર તો મહત્ત્વ ખૂબ જરૂરી છે જ.
તહેવારોનું જીવનમાં એમ તો બહુ જરૂરી છે અને આવી રીતે જ આપણે તહેવારોને ઉજવીશું તો આપણાની જે આગળની પેઢી છે તેમને તહેવારોનું જ્ઞાન રહેશે અને તેમને સમજણ રાખીને એ લોકો આગળ સમજી શકે એટલે આપણને તહેવાર મનાવવા બહ જરૂરી છે જેથી આગળની પેઢીને આ વસ્તુ મળી રહે.
કે અત્યારે તમે અત્યારે જૂન મહિનો ચાલે છે. તો જૂન મહિનામાં ભી ઘણા બધા તહેવારો આવશે જેમકે તમે જુઓ કે અત્યારે જ આપણી વાત થઈ કે રક્ષાબંધન તહેવાર આવશે પછી તમે ક્યું કે પ્રદુષણ આવશે બ પ્રદ્યુષણ પહેલા બી એક તહેવાર આવે છે ખબર તમને.
ના એની મને નથી ખબર.
તો એ આવેય છે જન્માષ્ટમી.
બરોબર છે જન્માષ્ટમી હા પ્રદુષણ પહેલા જ આવતો હોય છે
બિલકુલ સો ટકા સાચી વાત તો આપણા જે તહેવારો છે ને આપણે ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવીએ દરેક તહેવારોનું મહત્ત્વ સમજીને આપણે ઉજવીએ બધા ભેગા થઈને ઉજવીએ તો જીવનમાં આનંદ આવે
બસ આજની આપણી સાથે વાત કરીને ખુબ મજા આવી આગળ પણ આવી રીતે આપ વાત કરતા રહીશું ધન્યવાદ આપ ના
આપણા બી ખૂબ ખૂ આભાર અને દરેક તહેવારો વિશે આપણી સાથે ખૂબ સારી ચર્ચા થઈ દરેવા દરેક તહેવારનું મહત્ત્વ બી આપણે ખૂબ સારી રીતે સમજાવ્યું જેમ કે તમારા પર્યુષણ વિશે સમજાવ્યું પછી દિવાળી વિશે ચર્ચા થઈ
હા એમમે જ હમ
તહેવાર ઘણા બધા તહેવારો છે જેના આપણે મહત્ત્વ સમજીને આપણે ઓજ હોવા જોઈએ આપણે
બસ આપ આપણી આ વાતને હમણાં વિરામ આપીશું ધન્યવાદ તમને અમારો કેિમતી સમય આપ્યો એના માટે
ખૂબ ખબ